હલો હલો. નમસ્તે કેમ છે, અવાજ આવે છે?
આવે છે મજામાં મજામાં શું છે આજનો ટોપિક?
હા. હા તો આપણ ટોપિક છે આપણે આજે વૃક્ષો વિશે વાત કરીશું. કે જે વૃક્ષો જે છે. તે અ તેનાથી ઘણું બધું એન્વાયરમેન્ટમાં ફાયદો થાય છે. કારણ કે જે વૃક્ષો જે છે તે વરસાદ લાવવામાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આપણે પણ આપણી અ જે ભારતનું જે બંધારણ છે એમાં પણ મૂળભૂત ફરજોમાં લખેલું છે કે આપણે વૃક્ષો વાવો જોઈએ. તો આ રીતે જે ગવર્મેન્ટ જે છે એ પણ વૃક્ષો વાવવાને. પ્રોત્સાહન આપે છે પરંતુ હાલમાં જે આ બધી. હા. લાકડાની જરૂર પડતી હોય છે જગ્યા ની જરૂર પડતી હોય છે. કે પછી ખેતી કરવા માટે લોકો વૃક્ષો કાપી નાખે છે આમ કરતા કરતા અત્યારે વૃક્ષો. હ ઓછા થઈ ગયા છે. પરંતુ આપણે જો ભવિષ્યમાં સારા ભવિષ્ય માટે આપણે વૃક્ષો વાવવા. જરૂરી છે અને આપણી ફરજ પણ છે કે આપણે વૃક્ષો. વાવવા જોઈએ કારણ કે વૃક્ષો જે છે. કે એનાથી અ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં. નોંધપાત્ર ઘટાડો થાય છે. ઓક્સિજનની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે. જેના કારણે વાતાવરણ. શુદ્ધ ઓક્સિજન વાયુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને એના કારણે. અ જે માનવીઓ અને પ્રાણીઓ જે ટીવી છે. એને શ્વસનમાં સરળતા રહી છે અને તે શુદ્ધ વાયુ શ્વસન તરીકે મેળવી શકે છે. અને સારું એવું જીવન જીવી શકે છે. અને વરસાદ ની વાત કરીએ તો વૃક્ષો જે છે. એ પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ. જે બાસપ પાણીની બાષ્ પર છે અને એનું. પ્રકાર સંશ્લેષણ કરી અને તેને બાળપદ સ્વરૂપે ઉપર મોકલે છે. જેના કારણે વરસાદમાં પણ વૃક્ષો ન અનુક છે. ફાળો રે છે અને જે ટેમ્પરેચર જે છે. જે અત્યારે હાલમાં આપણે ઉનાળામાં જે ગ્લોબલ વોર્મિંગ છે જેના કારણે. ટેમ્પરેચર ખૂબ અ ક્યારેક હાઈ થઇ જાય છે ક્યારેક ખૂબ લો થઇ જાય છે. . જે આ બધી અનિશ્ચિતતાઓ છે એને ઘટાડવા માટે પણ વૃક્ષો. મદદરૂપ થઈ શકે છે તો આપણે વૃક્ષો વાવવા જોઈએ. અને વૃક્ષો ન જતન કરવું જોઈએ વૃક્ષો કાપવા ના જો આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ કે વૃક્ષની માત્રામાં વધારો કર્યો છે પેટ્રોલ તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ કેમકે વૃક્ષ છે તે આપડું એક અભિન્ન અંગ કહી શ અને વૃક્ષ ની વાત કરીએ તો ભ વૃક્ષ છે એક. કહી શકાય ને કે પ્રકૃતિની એક ભેટ કહેવામાં આવે છે કેમ કે પૃથ્વી પરના જે દરીક જીવન છે તો જીવનમાં વૃક્ષ નુ ખુબ જ. એક મહત્વ છે કેમ કે વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે. ઓક્સિજન આપે છે અને વાતાવરણ માંથી આપણને કાર્બન ડાયોક્ સાડ શોશી લઈ અને હવાને એક પ્રકારે તે શુદ્ધ બનાવતા હોય છે એટલે કે આપણે જે પણ ઓક્સિજન અત્યારે મેળવીએ છીએ તો એ વૃક્ષોના કારણે જ મેળવીએ છીએ જો વૃક્ષ. વુક્ષો ના હોત તો માનવીનું જે જીવવું છે તે ખૂબ જ. અ એટલે કઈ જ ના શકાય એ એટલે કે કેવું હોય તો શક્ય જ નથી એ. કેમ કે વૃક્ષો છે આપણને ફળ આપે છે ફૂલ આપે છે. પછી લાકડું છે ઔષધિઓ છે છાયો આપે છે. અને ઘણા જે પક્ષીઓ છે એ પોતાના અને પ્રાણીઓ છે તે પોતાનું જે નિવાસ. સ્થાન હોય છે એ પણ વૃક્ષ નો સહારો લેતા હોય છે એટલે ઘણા બધા એવા. અ પ્રાણીઓ હોય છે કે જે વૃક્ષ ના માધ્યમથી પોતાનું જે જીવન છે અને. પોતા નો જે ઘરનો જે માળો છે. એ પક્ષીઓ છે અને ઘણા બધા પક્ષીઓ છે તે. હવે દરેક પક્ષીઓ છે તે કહી શકાય ને કે વૃક્ષ ઉપર જ. આધારિત છે અને બીજી વસ્તુ આપડે કેવી હોય. તો કહી શકાય કે વૃક્ષો છે તો એ વરસાદ લાવા માટે પણ ખુબ જ મદદરૂપ. થતા હોય છે તમે જેમ વાત કરી કે ભાઈ. વરસાદ માટે પણ વૃક્ષો ખુબ જ ઉપયોગી છે એટલે જે પણ. વધારે વૃક્ષો હશે ત્યાં વરસાદ આવવાની શક્યતા ખુબ જ વધી જતી હોય છે અને જમીનનું ધોવાણ. પણ ઘણા વૃક્ષો છે તે અટકાવતા હોય છે. ઘણા એવા વૃક્ષો હોય છે કે જે દરિયાઈ કાંઠે પણ આવેલા હોય છે તમને ખ્યાલ હશે કે. કચ્છ બાજુ આપણે ફરવા માટે જતા હોય. તો કચ્છમાં આવેલા અ મેગ્રોવસ ના જે જંગલો છે. તો એના જે વૃક્ષો છે તો એના જે મુળિયા હોય છે. જે મુડિયા બહારની તરફ ઉપસેલા આવેલા હોય છે. જે લાલ પીળા રંગ ના હોય છે જેના માધ્યમથી. હ જે પણ દરિયો હોય છે તો દરિયા માંથી જે પણ મોજા આવે છે મોજા છે તે જમીનનું ધોવાણ ના કરે એને અ સુરક્ષા માટે જે મેગ્રુસ ના જે જંગલો છે અથવા તો જે વૃક્ષો છે એ પોતાની રીતે દરેક જે પણ જમીન છે અથવા તો જે પણ અ માટી છે તો એને એ બચાવ કરે છે માટીને એટલે એ પણ એક વસ્તુ સારી કહી શકાય બીજી વસ્તુ ની વાત કરવી હોય તો જમીનનું ધોવાણ પણ આવતા હોય છે અને એક પ્રકારે કહી શકાય ને કે પર્યાવરણનું એક પ્રકારે સંતુલન એ જાળવતા હોય છે અને બીજી વસ્તુ જોય કે આજના સમયમાં જે વધતા જે પ્રદૂષણ અને વૃક્ષોના કાપને કારણે અને પર્યાવરણ ઉપર ખુબ જ ખરાબ અસર થઈ રહી છે કેમ કે અત્યારે જાડવા છે તે એટલે કે વૃક્ષો છે તે વૃક્ષો જે હરે કાપવામાં આવે છે તો કાપવાના માધ્યમ ના કારણે ઘણા બધા એવા પ્રદુષણનો છે તેનો સામનો કરવો પડતો હોય છે અને જેથી દરેક વ્યક્તિને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જોઈએ અને હ વૃક્ષ ન જતન પણ કરવું જોઈએ તમે શું કેશો એના વિશે આપડે વૃક્ષ વાવવા જોઈએ કે નહીં
હા બરોબર છે હા તો જે વૃક્ષો જે છે એ ખુબ મોટો ફાળો જોય છે અને જેના કારણે જે આ બધી અનિશ્ચિતતાઓ છે ક્યારેક હા હું કેવાય. કે વરસાદની જે અનિશ્ચિતતાઓ છે એ દૂર કરી શકાય છે. અને એના માટે ગવર્મેન્ટ પણ ખુબ સારા પ્રયત્ન કરી રહી છે જેમ કે આપણે બાવીસ એપ્રિલે વન દિવસ તરીકે ઉજવવા મા આવે છે તે દિવસે પોતે પ્રધાનમંત્રી અને બધા રાજ્યના મુખ્ય મંત્રી એ બધા પણ પોતાના હાથે વૃક્ષારોપણ કરે છે અને અ શું કેહેવાય કે ન્યૂઝમાં આ બધું વાયરલ કરે છે. જેના કારણે અ તે જે જનતા જે છે પોપ્યુલેશન જે છે અને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. અને વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરે છે. પછી ઘણી બધી એવી જે સ્કીમો પણ છે જેમ કે, આ કોઈ વ્યક્તિને વૃક્ષો વાવવા છે તેઓ તે જે ગવર્મેન્ટ નર્સરી હોય છે ત્યાંથીને ફ્રીમાં વૃક્ષો પણ મેળવી શકે છે, અને વાવી શકે છે. તો આ રીતની જે સુધી ગવર્મેન્ટ દ્વારા જે સ્કીમો પણ બહાર પાડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ક ગવર્મેન્ટને પણ ખબર છે કે આપણે પણ આવા બધા પ્રયત્નો કરવા જોઈએ. અને અ સરકારની પણ આવી બધી ફરજ છે કે આવા બધા પ્રયત્નો કરે. તો આ રીતે ગવર્મેન્ટ પણ પ્રયત્ન કરે છે. પરંતુ, સાથે સાથે આપણે પણ આમાં ફળો આપવો જોઈએ. કારણ કે એકલી ગવર્મેન્ટથી આ અને નકરા એનજીઓથી પણ આ શક્ય નથી. આપણે પણ એમાં ફાળો આપવો જોઈએ. હમણાં જ આપણે વાત કરીએ તો જે આ અરાવલીના જે જંગલો છે અરાવલી હિલ્સ તેમાં કઈક ગવર્મેન્ટે તેને શું કેહેવાય કે એમાં વૃક્ષો કાપવાની અને એવી બધી પરમિશન આપી દીધીતી તો ત્યારે લોકો એ ખૂબ સારો એવો વિરોધ કર્યો હતો, અને તેને અટકાવી દીધું હતું. તો આ રીતે અ જાગૃત લોકો હોય તો એનાથી ઘણો ફાયદો થાય છે કારણ કે જો લોકો ત્યારે જાગૃત ના થયા હોત અને સંગઠ સંગઠિત ના થયા હોત, ભેગા એકઠા ના થ તો તમે વિરોધ ના કર્યો હોત તો અત્યારે આપણે અરાવલી જે છે એને ઘણા બધા કંપનીવાળા અને ઘણા બધા ઉદ્યોગોવાળા એ ઉપાડી લીધી હોત, અને જેના કારણે ઘણા બધા વૃક્ષો પણ ત્યાંથી કપાઈ ગયા હોત, અને જંગલ ઓછું થત જંગલ વિસ્તાર જે છે એ ઓછો થઇ ગયો હોય. અને આમ પણ આપણે વાત કરીએ કે, વૃક્ષોની પેદાશો વિશે વાત કરીએ તો તો વૃક્ષોમાંથી ઘણી બધી એવી પેદાશો પણ મળે છે જે આપણા માટે અ ખૂબ જ ઉપયોગી છે અને ઉદ્યોગોમાં પણ ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. જે આ વૃક્ષોમાંથી જે પેદાશ મળે છે જેમ કે અ લાકડું મળે છે તો લાકડા માંથી પેન પેન્સિલ વગેરે પછી અ કાગળ બનાવવા માટે પણ લાકડું ઉપયોગી છે ફર્નિચર બનાવવા માટે પણ અ લાકડું ઉપયોગી છે પછી જે આ બરફ વાળા વિસ્તારો જે છે એમાં ગરમ ઘર બનાવવા માટે પણ અ લાકડું એક ઉપયોગી પેદાશ છે. પછી ફર્નિચર છે એમાં પણ લાકડું ખૂબ જ ઉપયોગી છે અને જે અ શું કેવાય વૃક્ષોમાંથી આ રબ્બર અ ત્યાં મળે છે. પછી આ ફળ ફૂલ આવું બધું મળે છે. તો આવી રીતે વૃક્ષો ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપડ વૃક્ષ નો ટોપિક અહિયાં પૂરો થાય છે આપણે નેક્ ટોપિક ઉપર ફરી મળીશું
હા ચાલો મળીએ